ની ખબર
ત્યા તેજસ્વીને હું મારા હાથે એવું થયું જાવા દેની, જે પણ વાત કરી હું કટ થઈ ગયો. મારૂ નેટ પટી જ જેવું ગેલુ છે એટલે જેવું થતું અહે.
હમ.
કઈ ની જો કશે મતલબ સુરત કશે ભી જાય ને, તો તો એક વાર પૂછી લેવાનું અગર નજીક હોય ને ઠીક. એટલે પછી છે ને આ સિટી બસ વાળું આ હારું પડે. હમ, પૂછી લેવા પડે પૂછી પૂછીને ચડ્યા જ કરવા પડે. એ લોકો એમ કે જે લોકો ઉતરે ને. એ લોકો જે લોકો પેસેન્જર ઉતરે ને, તીને પૂછ
હમ.
મે કીધું પણ તારા વગર કેટલા બધા ને પુઈસુ તે લોકો ને હો ખુદ ને ખબર ની મળે.
આમૂક હમ પેલી હારી પેલી પોરી આપડા હારું જ
હ અ હારું કે કેતી બી હતીને અમુક છોકરી લોકો તો વાત બી ની કરે ખબર ને તને.
હ એટલે એ બાજ ની ઉતિ લાગે મને. અરે કઈ નોકરી કરતી અહે એટલે રોજે આવતી અહે ને.
નાય રે એબી સ્ટેશન જ તો આવવાની હતી.
હ, અ અવે નોકરી કરતી અહે એટલે રોજે ખબર અહે એમ.
કઈ રોજે ની એણે હો છુ બોલ આને.
એવુ કે?
હા તો આપડે ઉઘડેલું ત્યારે પૂયછું તું એ જોયુ કે ની?
એટલે મને લાગે
ની પણ પેલી પેલી પોયરો પેલો પોયરો ઓળખતો હતો એટલે ખબર ની. હ એ આજુબાજુ કોઈ ના હમ એટલે બે તણ વાર એટલે અહે કઈ કરેલું અહે કાતો એનો વર હાનો.
અચ્છા.
તો હો જોય લેજે એટલે હવે કઈ ની, જો કોમ્પ્યુટર બેઝ જો એક્ઝામ હોય તો એમાં જ આવે બીજે કશે ની આવે, સુરત આવે એક વાર વાપી મા- જોય આવા પડે હવે.
હમ
હ તો કઈ નહી, હવે તો હમ.